હલો.
આવો બોલો હવ શું કર હો.
બસ આરે મજામાં
હા શાંતિ કહ તમારે કો.
બસ અમારે શવાંતિ હ.
એવું માત હવેલાવેલા મસ્સેન ઉપર બેગ.
હ કોમ પતી ગયયો ત એ હવે મશી બેઠા હો કોણ.
ચાલ.
હ તમારે. ના ના રોતવાનું બાકી હળદ ની દાળ બનાાય હે. અને માલફા બનાવા.
એક વર્ષતમાં માલપાકા.
હો એ તાર.
ના ના ચલે સલે આમાં તો જવેરો હતો વાત સાખ. કાર આપે આપડેને રોટલી કર અને થોડો સીરો કરવો હો. રાજગરા ન સાક શનિવાર તે સુખી બાાજી કરી.
એવું છે.
અમે સુખી ભાજી કરી એટલે બધા કો ખાઈ રહેે પણ અહીંયા હા તો થોડો રસ. સીરો કરો કે એકલો ના ખાય ને પાસે સુખી ભાજી ના ભાવે એકલી. એટલે. તે કીધું સુખી ભાજી કરું શીરો કરું એન હાથ.
હ ચાલે અી એવડી કીધ. માલવાા બનાવ આમ તો હો જ બનાવતા પણ હો એમાં હારર કોમ્યા. પલા વધે ના હોય યાર એલા તારે જ બનાવી દે.
હ હા. ચાલો અમારા હોજે હજે વાત તો કરીને ખ.
હ તર કરીને ખાઈ રહ્યો.
તા હ હમ બીજું શું. વર્ષ તો કાલ મસ્ત આ હો.
વિજય કાતકા છું હ. વીજળી કાંટકાાન જવું પડતું હતું રાતે તો.
ર હું પણ અમે જેવો જોતો તેવ આ જથ.
હમ આઈદ્ય્યો.
હ.
હ.
સારું બિચારા શેતરો વાળા ન.
હ શેતર વાળા ને હવે સોંતિ હમણાં.
હવે શાંતિ હમને એયાના વાચણ કેવાય વાવું કરવું હોય ને તોય.
હ થઈદા. હમ હમ હ. બસ બીજું કઈ નઈ આ નકોમ કર બેઠા મશીની બેઠા.
ના ના એ તો હેડી જાય છોકરા તો સ્કૂલ જસી નાસ્ તો વેલી હશે.
ના આજ મોડી હ.
એવું હોય.
હ અમારે શનિવાર ની મોડી હોય હવે જ બાર વાગે ત્રણ વાગે. ગશી.
એ સારું કોમ તો વેલ્યુ અમારે હોય બધું. ન વહેલી હોય હવાર સાત વાગે દાય છોકરા સમણા અગિયાર વાગે તો ઘેરે આવી જશે.
તો આમાં રોજ વેલી હોય
એ વાત સાચી એટલે હાટે બપોર થઈ જ હ બલ વધે ને બફોર ની હોય
હા એટલે
અગિયાર વાગે જાય ને આવે પાંચ વાગે
હમ ચાલે ચાલે હા શું કરે શીખાઈ ની બધે મજા
હોઊભાઈ જેસી પેલા બાજુમાં અહં કપડા નેવતો વા
એવું એ
ઓય પેલા ભાના માછ હ એ તે સોડીને હવા વડા છે સોડી તે થોડી કે હજી કોઈ દા કરાય ને એટલે પોતેને થોડી ઓછી ખબર પડે સ રીત કરાવું એટલે મારે બે હવાર માં જાય
એ શીખવાડે અને પછી કપડા ને એવું ધોવે
હો ચાલે ચાલે એ તો હમ હવે એવું અને અહીયાને ટાઈમ જાય અને કોમે થાય
હા હ ફોન કરે કે ફોન તો કરો હ
શું કરે હે ભાભી ની મજામશે
હ બે ભાભીઓ જે હતા કોમ ઉપર
એવું એમ
હોવ એ તો હા આ રહી
એવું એમ કોને કોને ચાલુ કર્યું તારેને અનાખકા કર્યું ચાલુ
ના ના દેવ ન અનેન કાકો ના અહીયાને નહી કર્યું
એવું છે
એ તો ના પાડતા હતા કે માજ ટાઈમ ના હોય ને અરે ભ વાત કો ન કરવી કે એમ
એ વાત હાચી ટાઈમ જોવેમાં
ટાઈમ જોવ હોય કે મારે એવો ટાઈમ હોય નને કે નોકરી ઉપ પર જ તને ખબર કે હું ફોન કરું તો ફટફટ વાત કરીને તો હુંમ કોમ હોય તો હું વાત કરવા ફોન કરું ને તો ફટફટ વાત કરીને ફોન કાપી જ દે અને આવી રાતે નવ વાજે બપોર આવશે તો જેવા ખાવા આવશે ખબર જાણે પાસે હડકાઈ કૂતરું લઈને જો હોય ને ફટ ફટ
કઈ પા
હટ ખાઈ ના હટ તો પાછ રવાના
અટ કઈ ન હડ્રવા ના આ થઈદે
સાણ અ એટલે કે નહી કર્યું
મેડિકલ માં જ છે ને તો
હ એ તો મેડિકલમાં જ છે મેડિકલમાં જ છે બીજી એ આ જગ્યા એ નહી પૂછ્યું હો
એવું એમ
ખબર નહ મને ના કોઈ વાત જ નહી થ ને એ પગાર ની તો હા એટલી ખબર કે હોય એના બીજે બદલી
ચાલે ચલે અમારે કોને હજાર રૂપિયા જેવું આવ્યું કોણને આગળનું પેમેન્ટ
ઓ કીધું એ તો કાલ કેતા હતા સાગરતાકો હોજે બેઠા
હમમ
એટલે કેતા હતા કે હજાર જેવું પેમેન્ટ આવ્યું હું સારું હા ના હારું
હવે તારે ભુવાને આગળ હાડી ચારસો જેવા આય ત ના વળી ફેર પાછો પાંચસો રૂપિયા જેવા આયા
આપડે ફોન કર કર કર આપડો હૌથી વધારે આનવી બચાર નોકરી મળ પાર આવી તા હ ઈએન બિચારા નોકરીમાંય હઠ પાર આવે તા ને
હ ના પણ અહંયાને એટલું જ થઈય્યું કન હાડી ચારસો પેલા આયું તું પાંચસો રૂપિયા ફેરથી આયું
હા થઈ રહ્યા ચાર
હા ઈએને થાય રે ઇએ રાતે મોડા હુંધી ફોન કરે જ જઈ છે ને
હા
હવ અતાર માં જો કૃષ્ના કાકી નો આયો ફોન મમ્મી નો આયો ઇએન બે જોડે વાત કરીને હત
ગાયત્રી બુન વડે કાલ કરી હતી મિયે હ વાત કાલ બપોરે ઇરે નવરા તા તેમે પેલા મેસેજ કર્યો અ અન પછ કી તું કરું ફોન
કે હવ કરો
હમ પે ગાયત્રી ની એને જ હજુ બાકી હે પણ અવે જેમ જેમ ટાઈમ મળે ને એમ કરે તો વાત તો બધે ને હોમે થી ફોન આવે હે
હારું ક હ હ હ
આટલા દાડા હું કરતી તી આજ બધીને હોમે થી આવે હું
હા હા બીજું સુખ શાંતિ હ ને બસ તા હવ અમાર તો આઈ રાયા જો હેડી જાય એવે લોટ બોટ હા રોટલી કર સાવ રે અવરે
હ ચાલે અમારે વળી હવે આ મસીને બેહવું છે તકીયાના કવર બે ચાર કરવાના હે કટિંગ કરીન મેલ્યા હે
હોવે
અને દાળ બાકી હે ને લોટ પલાળીને મેલ્યો હે પણ હું વડા બનાવું આ માલમા
ચાલ હ હ
હમ બાર વાગે લઉું એટલે પહી શું એક વાગે ખાનાર આવે એટલાક
હોઉ તો ઘડી બની જાય હે ચે અમારે એવું જ છે ને એક વાગે કે દોઢ વાગે ખાવા વાળા હો કોઈ ન કેવું હતું નહી એનું
અમાર માર મોમન છોકરો હોય રે ઇ રે એક વાજે આવે
હ હ
અને એ પપ્પા ની એક વાજે આવે મ હાહરા ને બે
એયા હય ને તા હાહરો
હોય ઇ હોય કોમમાં રાખ્યું એમ કોમ એટલે કોમ કરાવે જોડે રહીને બે બાપ બેટો કરે જ હોય
ના ના ચાલે
ત મજૂર લાવે ને તો મજૂર ને પોચસો સસ્સો રૂપિયા રોજ ની મજૂરી આલવી પડે
આપણા પપ્પાને જે જોતું હોય એ લાઈને ના આલી દઊ
હ એટલે જ તો ઈ એમ કે કરના હિ એટલે મુલ એમ કે મજૂરી ના આલવી પડે ને બીજું જે જોતું હોય આલી દેવાનું
એ તેવું જ હોય તા ન જે જોતું હોય એ આપ આલી દેવાનું
હમ જે જોઈએ એ લઈ આપ વાનું તો નહી તો વાપરે વાલ દેવાનું હજાર બે હજાર રૂપિયા
હોવ એ તો આલી જ દેવાના ઇય ના હાત ખર્ચો ઇએન જરીક વાપરવાય છે ડાઉું હોય કાબુ હોય ક
હોવ કોક લાવું મેળવું હોય
હા જો જયા હોય તો વ્યવહાર કરવો હોય તો હાલ દેવાનો હે.
હોવ ઈ બોને એને ટાઈમ જાય કર હો તોડી કડીિયા કોમ તડકે દોળીએ. પડવાના આને તે એના કરતા,
બહુ હાચીવાત.
હોઉ આહે એટલે પંખે બેઠા બેઠા જે કરવું હોય એ કરી દે.
કરે જાય અને તાપનું બસ ખોટું,
હ આ દીધું એટલું બધું આડમારીને કોમ ના હોય
ના આ તો કોઈ એટલું બધું હાડ મારી પણ ના હોય.
હ મુલાીટું બીટું લાાવવાનીને મેલવાની હોય તારો હોય પસ્તો એટલું બધું કોમ ના હોય.
ના ના એ તો હજેમ પેલું તો ટોકરો ઉપડવા ખોટો તાપનો મરી નહી હેડવાનો. તાપ નહી અને તાપ નું કોઈ નક્કી હોય નહી શું કરું? અચાનક થઇ જાય હમ.
હા
હા હો બીજું શું
બસ બીજી શાંતિ હ તારે?
બસ અમારે અજુ હેડી જાય.
દિવસેકોલેજ ચાલુ?
કોલેજો તો હોઉ ચાલુ પણ હવે સોમવાર થી જ હ બે દાડા ન જયો. કરવાનુંતું અને પછી રોધવાનુંમાં કે મન યાદ ના રે બુલ, મુદા જઈ કોલેજ,
કોઈ યા જ ના ર ભાઈ શરઆત
ત હા એટલે એવું જ છેને કે મને હવે યાદ ના રે શું નાખવું શું ના નાખવું કે,
હાચી વાત હૈ.
નાના પાસ. પાસે તો રોટલી કરતા કરતા ઘાટા થાચી રહેેવું પ પગનારી એટલે
હાચી વાત એવું બના રહીએ કે ઘણી કણા્
હા એટલે પસે ના જઈએ.
હમ ચાલે ચાલે.
અવે સોમવારે હાથેથી જાહે.
હ ચાલે સોમવારે જવાનું એટલે ચાલુ અમારે, ન મમાનોછોકરો વાય રહે અને સોમવાર થી પરીક્ષા ચાલુ થાય.
ઓ એ ભણવા આવી તો,
હા કોલેજ કરે.
કોલેશ કર હોાઈ,
હ હ આ બીજું વરસ છે કોણ?
એવું હોાઈ.
હમ
ઓ
હ સો મહિના એ અપડાઉન કર પછ સો મહિના હોય રહ્યો કોણ દિવાળી પછી આવ્યા તો.
એવું હો અને ફુવા ત હવે નહ આવતા ને?
ના એ તો નહી આવતા એ એને તો હવે એને દવાખાનું પૂરું પડે તને આવે ને બિચારા
હા એ વાત સાચી અંના બિચારાને તો હવે શું કરું એક એક કોરા સેટિંગ જ ના થાય અંયાનું, કરવો ગન કરવું એું થાય
તા હવે જોવાઈ આવે તો ઘરે બિચાર ને કડીક માં હું વાદા થઈ જઈ શું કરે,
હા છે વાત હા પણ એક કા તો આવ તો હો ને પાછું આજને ના હોય તો ઘરમાં લઈ કોણ જાઓ
એટલે જ તોય એને પપ્પાનું ફૂણ કરે બધુંને પછ એને મમ્મી ને પગે એમ કેજું
જેટલું નહ તોય સારું થયું થયું પણ એટલું બધું નઈ સારું થયું અચાનક કોઈ વાર ના ફાર કેવું કઈ ના દઈ કર છે પગીરે
ના આજુ કશું કરી ના કે કોમ નાખ
હા ના કમ તાર એટલી હમ
હ હો વડી વિરસ ને રાખે એ કોઈ કર આવે નેવું બધું કરાવી દે હાલ તો.
હવ હાલતો વિિરાનસોયા હશે ત એ હન હન ઉ થાહે. હવ હાલ જ હમણાં જ ફોન આ ક્રષ્ણા કા છે તો કે વિરાસતા તો કે રસી લેવડાય બે દાણા થોડું ચીડચીડીયો કં સભાવ થાય ગયો. બીચારા છોકરાન કે તોમાંથી જ કર્યો.
એવું હ.
તેમજ કર્યો અમમ હો ને પેલા સાદો કરીને મને કીતો હો ત . ધવ નવરી દમતા કરો તો કે તમે કરો કે હું રોટલી કરું.
હું ફોન કરતી હતી ને એટલે શું કે ખબર
હાલો.
રોજ ફોન કરવા જોતો હોય તમે નવરજ છ ને હવેતે દાડા બબે ત પંધ નોકા . મે કીધું આજ તો તમે કીધું હવે નવરા થઈ ગયા. હ.
ઓમ તો ટાઈમને મળતો કરવાનું.
હા કે આમન કોમ કરાવજો કે તમારે એટલું કોમ જ
અને એકને એક ફોન થાય ખરી આખા ત.
હ થાયન. બે ત્રણ વાર કરી દેવાનો એક નો એક. હ હવાર કરન બપૂર કરન હોજે કર. તૈ એમ તૈ તો તો હે એક મને હમ્મ .
હ એકને એક થઈ રે વાત સાચી.
હ.
હા.
હ ત્રણ ચાર થો જ બઉુ થઈ જાય બસો રૂપિયાનું કામ થાય તો એ.
એ વાત સાચી છે તદ વા તમે વ ખોલાવડ માર તો તો માર તો હારું એડી જાય.
જો આપડે શું કેહેવા જે બતાવે ને અંદર પેમેન્ટ બતાવે ને એનાથી ડબ્બલ આવે.